હા, કેમ છો બેન તમે?
અમે મજામાં. તમે કેમ છો?
અમે બી મજામાં છીએ.
આજે શું નવી વાત મને બતાવશો કે?
આજે અમારી
હમ! ફક્ત એ સાંભયડું છે મેં. પણ એના માટે કઈ માહિતી. તે મારી બસ તો નથી. ફક્ત નામ સાંભળેલું છે.
એમાં જેસલ-જેસલ નામનો એક અ દરબાર હતો. મતલબ એ આપણેે જે દરબાર પેલાના ટાઈમમાં જે રાજા હતા ને. જે જેને આપરે કેતાતા જાડેજા અથ તો સોઢા એવી નેમ રેતી હતી એ દરબાર હતા. એ લોકો અ બહુ જ અ અ અત્યારે આપણે જેને ઠાકુર કહી છે. તેમ ગુજરાતમાં એને દરબાર કેય છે. એ લોકો દરબાર હતા. તો એ લોકો અ અ ને ખેતીનો ન સારું ન થાય, તો એ લોકો અ અ ચોરીને એવું બધું કરતા. જેનાથી એ લોકો બહુ દાદાગીરી કરતા. તો એ જેસલ નામ નો એક રાજા હતો. જે ચારો તરફ લૂંટ માર ક વા તો ગામ આખા આખા લૂટી લે. જેને આપડે ડકેતી કહીએ. છે. આખા આખા ગામ લૂટી લે. લેડી આ જાન પેલા અ રસ્તામાં અ જતી હતી. એ લોકોને જાન આખી લૂટી લે. એવી રીતના લે - બ લોકોને બી હેરાન કરે એવી રી. તો એક વખતથી એક જાન લૂટીને જાતો હતો ને પેલા દરિયા માર્ગથી બધી વસ્તુ જતી હતી તો વાણ માં બેસી લઈ જતો હતો. તો એને કોઈ કે હા એજ એજ વાણ માં તોરલ નામની સ્ત્રી હતી જે ભજન ગાત હતી.
અચ્છા તે તોરણ નામની એ સ્ત્રીની આ ઉપર છે. બરાબર.
ર તોરલ નહી એ રીતની વાર્તાશે. તો ઈ જે તોરલ હતી એ બહુ જ ભક્તિભાવ કરતી હતી બહુ જ ભજન. અને એ પોતે એક મંદિર માં પોતાની સમર્પણ કરી દીધું હતું તો એ એ વાણ માં એ જેસલભી હતો તો એ ચાંદની રાત હતી. ચાંદની રાતમાં ઈ તોરલ ખાલી એ ફેસ જ દેખાત. તો એના ઉપર મોહી ગયો એ પણ જેવો ઈ તોરલની પાસે જવા જાય ને તો એ વીજળી થાય આકાશમાં અને એની વચ્ચે આવી જાય. તો એને એમ થઇ ગયું કે આ તો કેમ આવું થાય છે. તો એ તોરલનું એટલું સત હતું કે એની પાસે કોઈ પુરુષ આવી ના શકતો. તો એને એક કસમ ખાધી હા એને. કસમ ખાધું કે હું આ તોરલ નામની જે સ્ત્રી છે એની સાથે જ લગ્ન કરીશ. એવી રીતના એને કીધું પણ તોરલ તો સાધ્વી બની ગઈ હતી તો ભગવાનને સમ કરી દીધું તું એને એ તો. એને કીધું કે એને એને કીધું કે તું મારી સાથે લગ્ન કર તો તોરલ કે ચાલ હું ચાલશે હું તમારી સાથે ચાવું છું સાથે તો એ તોરલ એની સાથે જે જેને તોળી ગોળી કેહેવાતી હા એ ગોળી ઉપર બેસીને લૂટપાટ ચલાવતો હતો એમ. અને એને તોરલ એમ કીધું કે હું તમારી સાથે આવીશ પણ એની પહેલા તમારે મારા મંદિરે આવવું પડશે્, તો એ જોઈ. તલને લઈને એના મંદિરે ગયા અને એને ભજન પોતાનો તાર પૂરો હતો એ લઈને એને ભજન શરૂ કર્યા ગાવાના. અને એમાં એને જેસલને એમ કીધું કે પાપ તારા પોકા જે જે તે પાપ કરે છે ને તું યાદ કર જો તું એનું પ્રાયશ્ચિત કરીશ તો તું મારી નજીક આવી શકીશ એમ એવી રીતે એને કીધું કે તું મારી નજીક આવી શકીશ. તો જેટલા તું પાપ ના પ્રાયસે. કરીશ એટલું એની નજીક નજીક જતો ગયો પણ એના પાપ એટલા બધા હતા કે એનું પ્રાયશ્ચિત ન થયું અને બનેના મૃત્યુ થયા તો આજે બી એ લોકોની સમાધિ. ક્યાં છે? અંજારબા તો એમ કહેવાય છે કે જેસલ ખસકે જોવ અને તોરલ ખસકે તલ, એટલી તલભાર જેટલી ખસતી તી અને જેસલ જોવ ભાર જાપો ખસકતો હતો, એટલા એના પાપ હતા એ. તો આજની બી તારીખ મા
અછા તો એવું ખાય છે દર વર્ષ તેનું અન તર વધે છે.
હા હવે એ બહુ નજીક આવી ગઈ છે, જયારે એ સો વરષ થાય ને ત્યારે દ એ થોડીક નજીક આવે ત્યારે ત્યાં કચ્છની અંદર કાઈક ને કાઈક એવું બનાવ બને જેમાં એ દેખાય હવે આ સમાધિ ખસકી છે. જેમ કે અર્થક્વેક આવ્યો હતો ટુ થાઉઝન્ડ વનમાં. તો પણ ઈચ્છા માધીને કઈ હા ધરતી કંપ આવ્યો તો ટુ થાઉઝન્ડ વન માં. જેમાં બહુ જ નુકસાન થયુંતું. હા, અંશ અંજાર ગામમાં કેટલા બધા વિદ્યાર્થીઓ રટાઈ ગયા હતા. આ ભુજમાં બી ઘણું બધું નુકસાન થયું હતું, તો એ એનું બી અત્યારે પરચો છે ત્યાં. આ અને બીજું આશાપુરામાં નું બી મંદિર કચ્છમાં છે. જે જે અ કચ્છની અ કચ્છના કુળદેવી કહેવાય છે, જે ત્યાંના મહારાજા છે એના કુળદેવી કહેવાય છે. તો આજની તારીખમાં બી ભુજની જે ભુજમાં જે મહેલ છે પ્રાગમય, એનામાં રાજા રહે છે અને રાજા આ ત્યાં આશાપુરા માં દર્શન કરવા જાય છે. એની પંજરી, જયારે નવરાત્રી હોય ત્યારે એ પંજરી પોતાની પાકડી ના જે પાછળનો છેડો હોય એ ની ઉપર ઈ અ ધરે માતાજી પાસે ને એમાં માતાજીને પંજડી આપે પછી જ હવન થાય આઠમ નો ત્યાં. જો માતાજી હવન ના આપે તો બધાએ ત્યાં બેસી રહેવું પડે અને બધા એ બેસી રે અને પછી જી હવન ત્યાં શરૂ થાય છે તો આજે બી પૂરું રાજગરા ના ત્યાં માતાના મન જાય છે અને ત્યાં ત્યાં હવન કરે છે અને માતાના મનની જે ધરતી છે પૂરી રેડ કલર ના માટી ઠીક છે. તો એ માટીના સેમ્પલ નાસાના લોકો ત્યાં આજ બી રિસર્ચ કરી રહ્યા છે ત્યાં એનો કેમ્પ છે નાસાનો ત્યાં માટીની ધરતીની રેતી અને મંગળ ગ્રહની રેતી સેમ છે.
શું વાત કરો છો.
લે મંગળ ગ્રહ ન જે જમીન છે અને માતાના મનની જે જમીન છે એ સેમ છે એના એ લોકો હજી બી રિસર્ચ કરી રહ્યા છે કે એનું શું કારણ છે કે આનું સેમ છે અનેને ત્યાંનું સેમ છે એમ નાસ ના વૈજ્ઞાનિકો ત્યાં છે તમે ત્યાં જાવ તો બધા ફોરેનર્સ તમને ગુમતા દેખાશે જે લોકો આ રિસર્ચ કરવા આવે છે ત્યાં તો ત્યાંનું.
સાંભળ્યું છે કે ત્યા બધા લોકો. તો આુ
હા.
રીસા લોકોનું આ છે અને ફોરેનર ન તે થોડું મને વધારે તમારા તરફથી જાણવા મળ્યું
હા એ એ એ રીતનું છે અને ત્યાં કચ્છની મિનરલ્સ થી ભરેલી છે આખી ધરતી આમ રણ છે ત્યાં પણ ત્યાં વ્હાઈટ કલરની માટી જે મળે છે તેમાંથી લક્ષ સાબુ બનાવામાં આવે છે, અને હમામ સાબુ. પણ બનાવામાં આવે છે. નવામાં આવે છે કેમે સાબુ બનાવવામાં આવે છે એ બધા એના વર્કશોપ ત્યાં છે કચ્છમાં કેમકે ત્યાંની માટી કરે છે જે વ્હાઈટ કલર તો એ મિનરલ્સ અલગ. પ્રકાર ન ક્યાં.
એટલે તો એને આપડે બરાબર બર છે આપડ ના નામ થી ઓળખીએ છે ને. સફેદ રેતી.
હા બિલકુલ બિલકુલ. સફેદ ઈ મીઠું છે જે સફેદ રેતી છે ઈ મીઠું છે.
હમ્મ અચ્છા.
બિલકુલ આશાપુરા માતાનું બી મહત્વ છે ત્યાં. ત્યાં માતાના મર જે દિવસે માતાજી તમને તમે માતાજી ને પ્રાર્થના કરો ને માતાજી નું ઈચ્છા હશે તો જ ચીજ તમને તમારે ત્યાં દર્શન કરવા. બોલાવશ નહી તો તમે ત્યાં દર્શન કરવા નહી પહોંચી શકો એ એક વખત રાજા એ મનમાં એમ થઇ ગયું કે અમારે. મને આ કેમ જવું પડે છે ત્યાં એમ એક વખત રાજા જે હતા એના. પછી શું દીકરા આવે આ નવા જમાના પ્રમાણે આવે ને તો એને ત્યાં જવાનું ફરજયાત છે. એને મનમાં એમ થઈ ગયું કે મારે કેમ આમ જવાનું છે મારે નથી જવું મને ઈચ્છા નથી થતી જવાની કાહે. તો એ માતાના મઢ ના મંદિરના દસ કિલોમીટર પછી ત્યાં આગળ જય જ ન શક્યા એવા તો બહુ બધા ઉદાહરણ આપણી પાસે છે જે માતાના મરના છે માત
તો આપણાના ઘણી સ્થળોથી આપણને જાણવા મળે છે.
હમ માતાના મતથી થોડેક દૂર નારાયણસરો બરોબર પછી યાત્રી કમરાયજી નું મંદિર છે જેમ જે ન પાંચ સરોવર છે, એમાંથી એક સરોવર છે, નારાયણ સરોવર. જે નારાયણ ભ વાનડે ત્યાં સરોવર બનાવ્યું છે, એટલે એને નારાયણ સરોવર દેવા આવે છે, યાત્રીકમ રાઈ જીમો મંદિર પીછે કોટેશ્વર મહાદેવ પણ છે, અને ત્યાંથી
એમાં .. પણ આપણે બોલે છે, ઓઢવ રાય મા વરાયને આરણ રાય ત્રિકમ રાય
હા એક વિક્રમ રાય શેનો ક્યાંય. દરશે એ છે અને ત્યાં પાકિસ્તાન નું બોર્ડર છે, તો બીએસએફ ના કેમ્પ બી છે કેમ
અચ્છા
હા તો ત્યાંથી તમને જો પાકિસ્તાન જોવું હોય, તો તમે દરિયા માર્ગે ખાલી પંદર મિનિટમાં પાકિસ્તાન પહોંચી શકો છો, ત્યાંથી પાકિસ્તાનના ઘર બી બધા તમને દેખાય. કોટેેશ્વર કોટેશ્વર મહાદેવ પણ છે, ત્યાં જે રાવણ જ્યારે હા, બોર્ડર જ થ કે કોટેશ્વર મહાદેવ નૂ શિવલિંગ મંદિર ભી છે એ બી બહુત પ્રખ્યાત... મંતી શકે્યા હતા
હા અમે એક વાર ગયા તા બરાબર છે રન ઓફ કચ્છમાં અમે.. ગયા ત તે ઠંડીના મોસમમાં આપણે કહીએ ફેબ્રુઆરી સુધી એનું હોય છે મત. ત્વ તે સમયમાં.
હા.
ઓહ!
અને પાછું અમે જશું તો તમારી સાથે સારું લાયગું તમારી સાથે વાત કરીને. માહિતી જે તમે મને આયપી એ બધ ચાલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.